મારા દિવસ ઘણા વ્યસ્ત. રહ્યો પણ ઘણા, નવા અનુભવ, પણ મળ્યા.
એ તો સારું નવા, અનુભવથી ઘણી બાબતો શીખવા મળે છે.
હા, મને પણ એવું જ લાગે છે, જારે આપણે નવી વાતો જાણીએ છે, ત્યારે આત્મવિશ્વાસ વધતો હોય, છે.
સાચી વાત મને, તો લોકો સાથે વાતચીત કરીને ઘણી, નવી માહિતી મળે છે.
તેને કઈ પ્રકારની માહિતી, વધુ રસપ્રદ લાગતી હોય છે.
મને લોકોના જીવનો અનુભવ સાંભળવા ગમે છે, દરેક વ્યક્તિ પાસે કઈક શીખવાડે એવી વાત હોય છે.
એ વાત સાથે હું, પણ સહમત છું, ઘણી વખત સામાન્ય લાગતી, ઘટના પણ મોટી શીખ આપી દાય છે.
અને જયારે આપણે ધ્યાનથી સાંભળીને ત્યારે સામેની વ્યક્તિને પણ સારું લાગે છે.
હા સંબંધો મજબૂત બનાવવા માટે સાંભળવાની ટેવ પણ ખૂબ જરૂરી છે.
બરાબર અને મને લાગે છે કે ધીરજ પણ એટલી જ જરૂરી છે.
ધીરજ હોય તો ઘણી મુશ્કેલી પરિસ્થિતિઓ સરળ બની જાય છે. અરે વાહ તારો વિચાર સાંળીને મને ઉત્સુકતા થઈ ગઈ જરા વિગતે કહેજો. જોને
મને લાગે છે કે ધીરજ નામના વ્યક્તિ જીવનમાં ઘણી વાર ઘણી વખત આગળ વધી શકે છે ઘણી વખત લોકો ઉતાવરમાં નિર્ણય લે છે અને પછી પછતાવો કરે છે.
ઘણા લોકો ને એવું કર જોયા છે થોડા સમય વિચાર કરીને નિર્ણય લેવો વધુ યોગ્ય રહે છે.
બરાબર જયારે મન શાંત હોયને ત્યારે આપણે પરિસ્થિતિ ને વધુ સારી રીતે સમજી શકીએ કિએ છીએ.
અને શાંતમનની વાત કરીએને તો મનભેદ પણ સરળતાથી દૂર થઈ શકે છે.
સાચી વાત ઘણી વખત મતભેદ કોઈ મોટી સમસ્યા નથી હોતી પરંતુ વાત કરવાની રીત તેને મોટી બનાવી દે છે.
મને તો હંમેશા લાગે છે કે નામણાં શબ્દનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે.
હા મીઠી વાણીથી લોકો ના હૃદય જીતવામાં સરળતા રહે છે
અને કઠોર શબ્દો ક્યારેક લાંબા સમય સુધી દુઃખ આપી જાય છે
એટલા માટે બોલતા પહેલા વિચારવો જોઈએ કે, આપના શબ્દોની અસર સામેની વ્યક્તિ પર કેવી પડશે.
આ તે જો દરેક વ્યક્તિ અપનાવે તો ઘણા ઝઘડા ટળી જાય છે.
એકદમ સાચું મને તો એવું પણ લાગે છે કે સારા સંબંધો માટે વિશ્વાસ સૌથી મહત્વની બાબત છે.
વિશ્વાસ એક વાર બની જાય. પછી સંબંધ વધુ મજબૂત બને છે.
અને વિશ્વાસ જારી રાખવા માટે પણ સચ્ચાઈ તો ખુબ જરૂરી છે.
હા સચ્ચાઈથી જીવવું કદાચ ક્યારેક મુશ્કેલ લાગે પણ અંતે તેજ સૌથી સારો માર્ગ હોય છે.
બરાબર ને સચ્ચાઈ ની વાત પરથી મને એક બીજી રસપર વાત યાદ આવી છે.
અરે કઈ વાત યાદ આવી? મને પન કહેજે સાંભરવામાં ખુબ રસ આવે છે.
હું એ વિચારી રહી હતી કે સચ્ચાઈ અને મહેનત બંને સાથે હોય તો વ્યક્તિ ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી શકે છે.
હા મહેનત નુ મહત્વ તો ખૂબ મોટું છે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન જરૂરી હોય છે.
સાચો કહ્યું. ઘણી વખત લોકો માત્ર પરિણામ જોયે છે પરંતુ તેની પાછળ કરેલી મહેનત ને નજરમાં લેતા જ નથી.
અને સતત મહેનત કરનાર વ્ય તિ મુશ્કેલીઓથી ડરતી પણ નથી.
કારણ કે તેને ખબર હોય છે કે દરેક પડકાર માંથી કંઈક નવું શીખવા મરે છે.
મળે તો લાગે છે કે શીખવાની પ્રક્રિયા આખા જીવન દરમિયાન ચાલતી જ રહેતી હોય છે.
એકદમ સાચી વાત. ઉમર કેટલી પણ હોય નવી જાણકારી મેળવવાની ઈચ્છા ચાલું તો રાખવી જ જોઈએ ને.
જ્યારે આપણે નવી બાબતો શીખીએ છે, ત્યારે વિચારવાની શક્તિ પણ વધતી હોય છે.
અને સાથે સાથે આત્મવિશ્વાસ માં પણ વધોરો થાય છે.
તો ધ્યાન આપ્યું છે, જે લોકો નિયમિત રીતે કંઈક નવું શીખે છે. તેઓ વધુ ઉત્સાહિત દેખાતા હોય છે.
હા કારણ કે તેમના મનમાં હંમેશા નવી શક્યતાઓ જીવંત રહે છે.
મને પુસ્તકો વાંચવાની તેવ પણ એ જ કારણે ગમે છે. દરેક પુસ્તક કંઈ અલગ શીખવાતા હોય છે.
પુસ્તકો ખરેખર જ્ઞાનનો ભંડારો છે, તેમાં ઘણા લોકોના અનુભવ અને વિચારો સમાયેલા હોય છે.
અને વાચનથી ભાશા પર પણ સારી પકડ બને છે.
સાચું સાથે સાથે કલ્પના શક્તિ અને સમજન બંનેનો વિકાસ થાય છે.
મને લાગે છે કે જો દરેક વ્યક્તિ તો થોડો સમય વાંચન માટે ફાળવે તો ઘણો ફાયદો થઈ શકે છે.
બરાબર વાચનની વાત પડથી મને સમયના સદુપયોગ વિશે પણ કઈ કહેવું છે.
હા, સમયના સદઉપયોગ વિશે સાંભળવાનો મને ગમશે, આ વિષય ખરેખર ખુબ મહત્વનો છે.
મને લાગે છે એ સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. એક વાર સમય પસાર થઈ જાય ને પહી તેને પાછો મેળવી શકાતો નથી.
એકદમ સાચું પૈસા ગુમાવ્યા પછી ફરી મેળવી શકાય છે, પરંતુ સમય પાછો મળતો હોતો નથી.
એટલા માટે દરેક ક્ષણ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, નાના નાના કાર્યો પણ સમયસ પૂર્ણ થાય ને તો ઘણો લાભ થાય છે.
મેં પણ અનુભવ્યું છે. કે આયોજન કરીને કામ કરવામાં સમયની બચત થાય છે.
હા આ એજન થી મન પરનો ભર પણ ઓછો રહે છે. અને કામ સરળતાથી પૂર્ણ થાય છે.
જ્યારે ઘણા કાર્ય એક સાથેથે હોય ત્યારે કયું કાર્ય પહેલા કરવું તે નક્કી કરવું પણ જરૂરી હોય છે.
બરાબર મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવાથી ગૂંચવણ પણ ઓછી થાય છે.
અને સમયસર કાર્ય પૂર્ણ થાય ત્યારે મનમાં સંતોષ ની લાગણી પણ થાય છે.
સાચું કહ્યું સંતોષની લાગણી વ્યક્તિને વધુ ઉત્સાહ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
મને લાગે છે કે સમય ન મૂલ્ય સમજતા લોકો સામાન્ય રીતે વધુ શિષ્ટબંધ હોય છે.
હા શીર્ષ જીવનમાં ઘરની સારી આદતો લાવે છે નિયમિતતા પણ શિર્ષ નો તો એક ભાગ છે.
નિયમિતતા રાખી શરૂઆતમાં મુશ્કેલ લાગે છે પરંતુ પછી તે સ્વભાવ બની જતો હોય છે.
અને જયારે સાડિયારા તો સ્વ બની જાય ને ત્યારે જીવન વધુ વ્યવસ્થિત લાગે છે.
મને તો સવારની સાંજ સુધીના કારડન ન આયોજન કરવું ગમે છે.
એ ખૂબ જ સારી વાત છે એવી તેથી કોઈ પણ કાર્ય ભૂલી જવાની શક્યતા પણ ઓછી રહે છે.
સાચું છે સમયને સંચાલન શીખી લઈએ તો ઘણા લક્ષ્ય શરતોથી પ્રાપ્ત કરી શકાતા હોય છે.
બરાબર અને લક્ષ્યોની વાત નીકળ છે તો મને સપનાઓ અને મહત્વકાંક્ષા વિશે પણ કઈ કેવું છે.
હા સપનાઓ અને મહત્વકાંક્ષાઓ વિશે વાત કરવી મને ખૂબ ગમે છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સપનું તો હોય જ હોય છે.
એકદમ સાચું સપનાઓ આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. જો જીવનમાં કોઈ ધેન ના હોય ને તો પ્રયત્ન કરવાથી ઉત્સુકતા પણ ઓછી થઈ જાય.
મને લાગે છે કે સપનાઓ માત્ર જોવાથી નહીં પરંતુ તેને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરવાથી સફળતા મળતી હોય છે.
હા અને દરેક મોટું કાર્ય નાના પગલા થી તો શરૂ થાય છે. સફળતા ભલે નાની હોય પરંતુ દીસ તા યોગ્ય હોવી જોઈએ.
ઘણી વખત લોકો નિષ્ફળતાથી ડરી જાય છે અને પ્રયત્ન કરવાનો છોડી દેતા હોય છે.
કોનો નિષ્ફળતા પણ એક શિક્ષક જોએ તે આપણને બતાવે છે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે.
સાચું કહ્યું. ઘણી સફર વ્યક્તિઓએ પણ શરૂઆતમાં અનેક પડકારોનો સામનો કર્યો જ હોય છે.
અને તેમને પરકારોથી ભગવાનના બદલે તેનો સામનો કર્યો એટલે તો તેઓ આગળ વધી શક્યા.
મને લાગે છે કે આત્મવિશ્વાસ અને મહેનત સાથે હોય તો મુશ્કેલ માર્ગ પણ સરળ લાગતો હોય છે.
હા આત્મવિશ્વાસ વ્યક્તિને હિંમત આપે છે. જ્યારે આપને પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીએ ને, ત્યારે નવા કાર્યો કરવાની તૈયારી વધે છે.
અને પરિવાર તથા મિત્રોના સહકાર પણ ખૂબ મહત્વનો હોય છે.
એકદમ પ્રોત્સાહન થરા શબ્દો પણ ઘણી મૂર્તિ શક્તિ માપી શકે છે.
ક્યારે કોઈ આપનામાં વિશ્વાસ વ્યક્ત કરે તો મનમાં નવી ઉર્જા આવી જાય છે.
બરાબર જયારે આપને સફળતા મેળવીએ ને ત્યારે વિનમ્રતા જાળવી પણ એટલી જ જરૂરી છે.
સ્વભાવ ને વધુ સુંદર બનાવે છે.
અને સરાા સ્વભાવથી લોકોના નિિલમાં સ્થાન મારે છે જે કોઈ પણ ભૌતિક વસ્તુ કરતા વધારે મૂલ્યવાન છે.
સાચું છે જીવનમાં સસ સંબંધો સારા વિચારો અને સારા કાર્ય ન મહત્વ ઘણું હોય છે.
હા અને સારા કાર્યની વાત પરથી મને સમજ પતીની જવાબદારી દરે રીતે પણ એક રસપ્રદ વિચાર આવ્યો છે.
અરે વાહ સમાજ પ્રત્યેની જવાબદારી વિશે વાત કરવી ખરેખર જરૂરી છે દરેક વ્યક્તિ સમાજનો એક મહત્વનો ભાગ હોય છે.
હા અને જે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે છે ને ત્યારે આખો સમાજ પણ વધુ સારો બની શકે છે.
મને લાગે છે કે નાની નાની સારી આડતો પણ સમાજ પર સકારાત્મક અસર કરે છે.
એકદમ સાચું જેમ કે ભષ્ટાચાર આવી સ સાથે સન્માન પૂર્વક વળત અને જરૂરિયાતર લોકોને મદદ કરવી.
મદદ કરવાની ભાવના માનસને અંદર થી સમૃદ્ધ બનાવે છે.
હા અને મદદ હંમેશા પૈસાથી જ થતી નથી ક્યારેક સારો માર્ગદર્શન કે હિંમત આપતા શબ્દો પણ મોટી મદદ બની જાય છે.
સાચું કહ્યું કોઈ નિરાશ હોય ત્યારે તેને આશા આપવાને પણ ખુબ મોટું કાર્ય હોય છે.
અને સમજમાં એકતા જાળવવા માટે પરસ્પર સમજણપણ તો જરૂરી છે ને.
જય્યારે લોકો એકબીજાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે મતભેદ ઓછા થાય છે.
બરાબર દરેક વ્યક્તિ ન અનુભવ અને દ્રષ્ટિકોણ અલગ હોય છે તેથી સૌના વિચારોને માન ટા આપવું જ જોઈએ.
મને લાગે છે કેસ અશળતા પણ ખુબ મહત્વની હોય છે.
હા સહશરતા હોય ને તો સંબંધો લાંબા સમય સુધી મજબૂત રહે છે.
ઘણી વખત નાની વાતને કારણે મોટા વિવાદો સર્જાઈ જતા હોય છે.
કારણક લોકો એકબીજાને સમજવા કરતા પોતાની વાત સાબિત કરવાનું વધુ ધ્યાન આપે છે.
જો આપણે થોડું વધુ સાંભળવાનું શીખી જઈએ તો ઘણી સમસ્યાઓ સરળ બની જતી હોય છે.
એકદમ સાચુંમરવાની કરા પણ એક મોટી શક્તિ છે.
અને જ્યારે આપણે કોઈની વાત ધનથી સંભાળીએ છીએ ત્યારે તેને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં સરળતા રહેતી હોય છે.
હા અને એથીિત તો વિશ્વાસ પણ વધે છે વિશ્વાસ જ કોઈ પણ સારા સંબંધોનો આધાર હોય છે.
તારી વાતો સાંભળીને મને લાગે છે કે જીવનની ઘણી મોટી બાબતો ખરેખર ખૂબ સરળ સિદ્ધાંતો પર આધારિત હોય છે.
બરાબર સચ્ચાઈ મહેનત દયારૂપો ન એત સમજન આ બ
અને આ મૂલ્યોને રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવી શકાય તેના વિશે પણ હું તારો વિચાર જાણવા માંગુ છું.
હા.